હ.
હલો.
હલો.
હા જય શ્રી કૃષ્ણભાઈ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો મજામાં?
બસ મજામાં તમે બોલો.
બસ એકદમ મજામાં છું, શું કરી રહ્યા હતા?
બસ ખાસ કઈ નહી અમુક ટોપિક વિશે ચર્ચા કરવી હતી મેં કીધું આ તમને યાદ કરું.
ઓકે ઓકે સારું સારું બોલો, શું કયો છો?
હા, બસ તો આપડે હું ચાલુ કરું.
હા.
તો ચાલો એક કલ્પના કરીએ આપણેે, જો તમને એક મહિના માટે દુનિયામાં કોઈ પણ એક નોકરી અજમાવાની તક મળે તો કદાચ તમે કઈ પસંદ કરશો?
હું તો કદાચ પાયલોટ જ પસંદ કરીશ.
વાવ સરસ પરંતુ પાયલોટ જ કેમ?
કારણ કે નવી જગ્યાઓ જોવા મળે ને. પાયલોટમાં.
હા વાત તમારી સાચી છે. અને જો રોજ મુસાફરી કરવી પડે તો મજા આવે કે પછી તમે કંટાળી જાવ.
શરૂઆતમાં મજા આવે બટ કન્ટિન્યુઝ હોય તો પછી થોડું આપણને. કંટાળા જેવું લાગે બટ શરૂઆતમાં હા
અચ્છા, પછી?
પછી કદાચ થાક બી લાગી શકે.
હા એ પણ છે. અને તમને શું લાગે છે કે નોકરીમાં પૈસા મહત્વના છે કે અનુભવ?
મારા મત અનુસાર તો બંને મહત્વના છે. પૈસા બી મહત્વના છે અને અનુભવ પણ મહત્વનો છે.
ઓકે સરસ, અને જો બંનેમાંથી એક પસંદ કરવું પડે તો?
તો તો હું અનુભવ જ પસંદ કરીશ.
સરસ પરંતુ અનુભવ એ?
કારણ કે તે લાંબા સમય માટે કામ આવે ને એટલા માટે.
હા બરોબર વાત સાચી છે તમારી, અને જો એક મહિના માટે કોઈ પણ દબાણ ન હોય. તો તમે કઈ નોકરી અજમાવાની ટ્રાય કરો?
અ તો મારા ખ્યાલથી હું કઈક ક્રિએટિવ કરું. કે જેનાથી શું છે કે મને નોકરી અજમાવામાં કોઈ દબાણ બી ન હોય તો હું કઈક નવું બી શીખી શકું કઈક ક્રિએટીવ એમ
અચ્છા જેમ કે
જેમ કે વાત કરું તો ફિલ્મ બનાવવી અથવા ડિઝાઇન કરવી.
અચ્છા ઓકે. અને તમને લાગે છે કે લોકો નોકરી પસંદ કરે છે કે પરિસ્થિતિ
હા લોકો તો બંને પસંદ કરે છે નોકરી પણ પસંદ કરે છે અને પરિસ્થિતિ બંને
બરોબર. અને જો દર મહિને નોકરી બદલી શકાય તો લોકો ખુશ થાય કે નહી
હા કદાચ ખુશ થાય લોકો
બરોબર પણ મુશ્કેલી શું થાય એ કહી શકો તમે
મુશ્કેલીમાં તો એવું છે ભાઈ કે આપણે જે નોકરી બદલાવીએ એમાં શું છે કે આપડી જે સ્થિરતા છે ને એ ના રહે એ જળવાઈ ના રહે. એટલે મારા માટે તો એવું છે કે આપણે થોડું ટાઈમ તો નહી બટ એક બે વર્ષ પછી આપડે જો ચેન્જ કરીએ તો અલગ વાત છે. બાકી જલ્દી જલ્દીમાં બદલી તો આપણને જ નુકસાન છે.
સરસ વાત તો તમારી સાચી છે. અને જો રસોઈયા બનવું પડે એટલે કે શેફ બનવું પડે તો
તો વિચારવાની રીત હું પસંદ કરીશ.
અચ્છા.
અને નવી વાનગીઓ છે એ બી છે તો એના વિશે બી હું ટ્રાય કરીશ કેમ કે અ મને શું છે કે એકચુલી કુકિંગનો બોવ જ શોખ છે. એટલે હું અત્યારે બી મારે એવું છે કે કઈ બી નવી વસ્ત તો હું જોઉં છું વાનગીઓ યુટ્યુબ છે પછી ઇન્સ્ટાગ્રામ છે. તો એમાં હું શું છે કે સેવ કરતી આવું છું અને પછી મને જયારે બી ઈચ્છા થાય છે. ત્યારે હું એ કુકિંગ કરું છું અને કેમ કે કેવું છે ટ્રાય કરવાથી જ આપણને નવું શીખવા મળે એટલે મને બી કુકિંગ કરવાનો બહુ જ શોખ છે.
સરસ ખૂબ સરસ. અને જો તમને વૈજ્ઞાનિક બનવાની તક મળે તો તમે કદાચ શું શોધ કરો.
મારા ખ્યાલથી તો હું લોકોને મદદરૂરૂપ વસ્તુ છે એ જ વૈજ્ઞાનિક રીતે તે જોઉસ તો એજ કરીશ લોકોને મદદરૂપ વસ્તુ
અચ્છા. અને જો આખો દિવસ કામ કરવા માટે બહાર જ કામ કરવો પડે એવું થાય તો
તો અનુભવ માટે કરી લઉં બટ એક કેવાય ને બહાર કામ કરવું થોડું મુશ્કેલ બી હોય છે અને એના કરતા કેવાય કે અનુભવ માટે આપણે કરી લઈએ બાકી થોડું ડિફિકલ્ટ હોય એમ
હા સાચી વાત છે. અને તમને શું લાગે છે કે કામમાં મજા હોવી જોઈએ કે નહી?
હા.
હા હમ અને જો કામ ગમે પણ સમય વધારે લે તો પછી?
તો મારા મત અનુસાર તો સંતુલન રાખવું જોઈએ.
ઓકે અને જો કોઈ નોકરીમાં કોઈ પગાર ન મળે પરંતુ ઘણું શીખવા મળતું હોય તો પછી તમે એના વિશે શું કેવા માંગશો?
તો હું થોડા સમય માટે કરી શકાય કેવું છે કે હવે નોકરીમાં આપણને પગાર ન મળે. તો શીખી તો આપણે શકીએ જ છીએ કોઈ પણ નોક હોય બટ પગાર વગર તો આપણેે એવું જ થાય ને કે ખોટું આપણેે કામ કરીએ છે અને દિવસો નીકાળીએ છીએ. બટ જો આપણને પગાર મળે ને તો આપણું આપડું માઈન્ડસેટ હોય પહેલાથી કે ચલો આપડે આજે આટલું કામ કર્યું છે અને આપડે મહિનો આવશે એટલે આટલ આપની સેલેરી આ તો પગાર મળી જશે તો શું છે કે દરરોજ એક નવા અન અનુભવથી આપણે દિવસ ની શરૂઆત કરીએ અને આપણું જે કામ છે એ બી આપણે ધગસ થી કરી શકીએ. કીએ. તો પગાર મળે તો મારા હાથે તો સારું છે કે ના કરાય નોકરી એમ
ઓકે. હવે તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછું કે તમને એવું લાગે છે કે લોકો કામ માટે જીવે છે કે જીવન માટે કામ કરે છે.
હમ મારા મતે તો જીવન માટે કામ કરે છે.
અચ્છા ઓકે અને જો કદાચ તમને એક દિવસ માટે કોઈ કંપનીનો સીઈઓ બનવું પડે તો શું બદલાશે તમે શું કરશો?
હું તો સૌથી પેલા લોકો માટે સારી વ્યવસ્થાનું આયોજન કરીશ.
ઓકે અને જો તમને ટીમ સાથે કામ કરવું પડે કે એકલા
ના મને તો ટીમ સાથે કામ કરવું ખુબ જ ગમે છે.
અચ્છા એવું કેમ?
કેમ કે શું છે કે ટીમ સાથે કામ કરવાથી આપણને નવા વિચારો મળે નવો અનુભવ મળે અલગ અલગ આપણે વાતો કરીએ તો ઘણું બધું શીખવા બી મળે એટલે મને ટીમ સાથે વ કરવું ખુબ જ સારું લાગે છે.
ઓકે સરસ. અને જો તમારે આખો દિવસ કઈક બનાવવાનું કામ હોય. તો તમે શું કરવાનું પસંદ કરશો?
જો મને આખો દિવસ કઈક બનાવવાનું કામ કરવું હોય ને તો હું કઈક? ઉપયોગી એવી એવી જે વસ્તુ છે ને એના માટે જ હું કામ કરીશ.
સરસ અને જો આપણે ભવિષ્યની વાત કરીએ. તો તમને લાગે છે કે ભવિષ્યમાં નોકરીઓ બદલાશે.
હા જરૂરથી નોકરીઓ બદલાશે.
હા કઈ રીતે તમે કહી શકો?
હા કહેવામાં તો એવું છે કે ટેકનોલોજી ત્યાં જે ઘણી બધી નોકરીઓ બદલાશે અને હાલ પણ આપણેે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી નોકરી નોકરીઓ બદલાતી જ રહે છે અને ઘણીમાં હજુ ચેન્જીસ પણ આવી ગયા છે. જેમ કે કોમ્પ્યુટર ઉપર શું છે કે એ આઈ છે ચેટ જીપીટી છે. એ આપણું કામ આજે ટેકનોલોજી એ સરળ કરી દીધું છે. એટલે ભવિષ્યમાં તો ઘણી બધી ટેકનોલોજી બદલાશે.
ઓકે અને જો આપણે ભવિષ્યની જ વાત કરીએ. તો જો કદાચ રોબોટ્સ ઘણું બધું કામ કરશે તો પછી લોકો શું કરશે?
તો લોકો નવી કૌશલ્ય શીખશે ઘણું બધું.
અચ્છા, અને જો તમારે કોઈ મિત્રને નોકરી પસંદ કરવાની સલાહ આપવી હોય. તો તમે એને શું કહેશો?
તો હું મારા મિત્ર ને એવું કહી શકું કે જે ગમે એ અજમાવો. કેમ કે હવે ઈ એ તો એમને ચોઈસ છે ને કે એમણે કયું ફિલ્ડ પસંદ કરવું કઈ જગ્યા એ એમને કામ કરવું એમાં આપડે કોઈ પ્રેશર નાખી ના શકીએ, એટલે હું તો એજ સલાહ આપીશ કે જે તમને ગમે એજ તમે અજમાવો.
ઓકે સરસ, અને તમને લાગે છે સફળતા એટલે શું હોઈ શકે?
હા તો હું એ કહી શકું કે સફળતા એટલે કે આપણે એક રીતે સંતોષ.
ઓકે. અને જો એક મહિના પછી તમને નોકરી બદલાવાની છૂટ હોય તો તમે કદાચ બદલો ખરા કે નહી?
હા કદાચ બદલું પણ એમાં કેવું છે કે અ મહિનો તો હવે આપડે કેવું છે કે, મહિનો તો આપણે કોઈ બી નોકરી કરીએ એટલે મહિનો તો આપણને એ નોકરીમાં સેટ થતા લાગે. એટલે મારા મતે તો એવું છે કે કદાચ મહિના પછી સમજી લો કે એ નોકરીમાં મને થોડું ના ફાવ્યું કે બઉુ હાર્ડવર્ક છે. તો હું એવું વિચારીશ કે ચલો આ નોકરી નય આપણે બીજી કોઈ શોધી. અગર જો મને સારી એવી નોકરી મળી જશે મારું સારું એવું ટાઈમ અ સેટ હશે કે અ મારે જે ટાઈમ અનુકૂળ નોકરી હશે. તો મારા મતે તો એવું છે કે હું થોડું ટાઈમે એ નોકરીમાં અ ટકી રહીશ અને પછી વિચારીશ કે ચલો હવે કઈક આપણે નવું કરીએ, નવી નોકરી કરીએ.
સરસ, અને જો કદાચ હું તમને છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ. તો જો કામ અને આનંદ વચ્ચે સંતુલન મળે તો શું એ આદર્શ જીવન ગણી શકાય કે નહી?
હા જરૂરથી ગણી શકાય. જેમ તમે વાત કરી એમ કે કામ અને આનંદ વચ્ચે સંતુલન મળે તો હા આદર્શ જીવન જરૂરથી ગણાય છે.
સરસ આજે આ વિષય પર ખુબ લાંબી અને મજાની વાત થઈ અને મને પણ તમારાથી ઘણું બધું જાણવા મળ્યું મને ખુબ જ મજા આવી.
હા મને પણ એવું જ છે ભાઈ કે તમારી જોડે વાત કરીને બહુ જ મજા આવી. અને આજનો જે યુગ છે ટેકનોલોજી ને એના વિશે વાત કરીને બી ઘણી મજા આવી અને કરી વિશે પણ વાત કરીને, ખુબ જ મજા આવી સારું તો આપણેે મળીએ. હા.
હા ચાલો હા, આવજો.